હમ્મ
કેમ છો મજામાં
બસ મજામાં તમે
બસ અમે મજામાં બોલો બોલો
કેવુ બસ હું આમ બેઠી હતીને મેં કીધું વિચારું મેં કે ફરવા કઈક જવું હોય તો
હા તો જઈએ એમ ભી અત્યારે વેકેશન છે આપડે આખો ગ્રુપ બધા ફ્રેન્ડ ભેગા થઈને જઈએ
હવ જઈએ જઈએ કઈ જઉ છે પણ
મારો તો વિચાર ગોવાનો છે કેમ કે હું ગઈ નથી થઈ કોઈ દિવસ તો
બરાબર અ ગોવામાં બહુ મજા આવે પણ આમ બીચ ને બધું જોવા માટે
હા એ તો છે અને કેવું સન્સાઇટ ખરું
હા હા અને અને ત્યાં તો બીચસ બી વધારે છે ચર્ચ છે
હા તો એનું બધુ અલગ અલગ વસ્તુ છે તો જોવાની મજા આવે નવો એક્સપિરિયન્સ થાય આપણને
હા અને બધી વોટર રાઈડ્સ બી એડવેન્ચર
હા બહુ મજા આવશે તમે કરીએ કઈક પ્લાન કેટલા ત્રણ ચાર દિવસ રાખવું છે ને
હા ચાર મિનિમમ ચાર થી પાંચ દિવસ તો જોઈએ આપને ફરવા માટે
હા એ તો છે કેમ કે તયતો ઘણી બધી જગ્યા છે જોવા જેવી એટલે
હ અને એમાં બી અ વેસ્ટ ગોવાનું તો હમણાં બઉ ચર્ચામાં છે.
હા મજા આવશે તો તો આપડે રાખવું જ પડે આપડે બધાને વાત કરીએ જે પાંચ છ જણા છીએ
હઉ ચોક્કસ ચોક્કસ
હા તો તે કપડાં કયા લઈશું પણ આપડે
એસ્થેટિક કપડા લેવાના ને પેલા આપડે શું કેવાય અ આમ શોર્ટસ ને બધું આમ બીચ વાળા નહી હોતા પેલા નેટ વાળા ને બધા આપડે ઉન ઊનથી હોય છે.
હા હા હા
એ બધા કપડાં બઉ સારા કહેવાય અને હમણાંના તો બહુ ટ્રેન્ડિંગ માં બીજા ન બઉ પ્રાઇઝ ભી નહી હોતા માં
હા તો તો લેવાય અને ફોટા ભી સારા આવે મસ્ત
હા અને સનસેટ પર તો બાપ રે
બવ મસ્ત આવે સારું તો તો કરવા જેવું છે અને એમ બી તો એનું ખાવાનું જે છે એ નવું નવું તો એ ફૂડ આપણને ટ્રાય કરવા મળે
હા અને ક્લબ્સમાં બી જવાય યાર રાત્રે તો શું હોય છે ત્યાં ક્લબ્સ ને એ બધું બાપરા અને બોટિંગ ને એ બધું તો જોરદાર છે. ક્રૂઝ ને એ બધુ
ના વાત તો સાચી જ છે આપડે કરવું તો જોઈએ અને ગોવા સિવાય પણ જે આજુબાજુનું છે જે પુને મહારાષ્ટ્ર બોમ્બે એ બધામાં પણ બહુ સારું છે ફરવાનું
હા ગોવાથી નજીક કોકણમાં જવાય
હા તો ત્યાંનું પણ રખાય તો જોડે જોડે કેવું આપડે એક વાર જઈએ જ છીએ તો પછી જઈ આવવાની તો બીજી વાર તો મેર પડવાથી રહ્યો આપડો
હા એ તો છે કારણ કે અ સ્પેશિયલ મહારાત લોકો કોકણ બહુ જતા અને બહુ ફેમસ બી છે કોકણ
હા તો તો પછી તયનું રખાય જ ને શું છે એટલે કોકણમાં જોવા જેવું શું છે તો તયા
અ ત્યાં એક તો જે મહારાષ્ટ્રની જે જૂની ઓથેન્ટિક રીતો છે ને એ બહુ ફેમસ છે.
અ હ
અને બીજું ત્યાંના જે ટ્રેડિશનલ એકદમ આમ બવ જૂની રીતો છે અને કેવ આપડે ગુજરાત માં અમદાવાદ સાઈડે પેલી જે પોડ હોય છે ને
રતનપોર જેવી હ
હા બસ એવી બધા જે નાના નાના જે ઓલ્ડ અ જે આપડે ગામ હોય છે ને એ બધું હોય છે લાઈક એ વિલેજ અને એની જે કોતરકામ ને એવું બધું
હા એટલે એકદમ આમ જુના જમાનાનું બધું તઈ વાયબા હોય હા
હ અને ત્યાં તો ઇન્ટરનેટ હોય નેને જૂના લોકો બાપરે ત્યાં એટલું મસ્ત ગણેશ ચતુર્થી વખતે તો ત્યાં બહુ મજા આવે
તો તો આપડે જવા જેવું છે તાહિયા અને એમ બી જો આપણે સપ્ટેમ્બરમાં એમાં કરીશું તો ગણેશ ચતુર્થી આવશે ત્યારે જ
હા એવું હોય તો આપડે ગણેશ ચતુર્થી વખતે રાખીએ તો વધારે મજા આવે.
હા ત્યાર બધા કેવું નવું એક્સપિરિયન્સ મળશે આપડને
હા અને એ બહાને આપડણે બોમ્બે બી જઈ શકીશું લાલબાગ ચા રાજાના દર્શન કરવા
હા તો તો બહુ મજા આઈ જશે એ વિચારજો કે સારો જ કેહેવાય
અને રૂટ પણ એક જઆઈ જાય છે મે બી
હા તો તો તો પછી આપણને વાંધો જ ના આવે કેમકે ટાઈમ ઓછો જાય આપડો
હા અને એક તો છે ને કોકણમાં તો એટલું સરસ છે ને એકદમ આમ છોકરાઓ અને છોકરીઓ અને બધું બહુ ફરવા જેવું છે અને પણ ત્યાં ઇન્ટરનેટ ના હોય અને ત્યાં કે ખબર આમ બધા હડી મડીને અને ત્યાં બીચિસ બહ મસ્ત છે.
હા તો તો પછી આપણને બહુ મજા આવે ત્યાં તો
હા અને આપડે ગોવા બી ફરવા જઈએ ને તો ગોવામાં તો ક્લબ્સ તો થઈ ગયું રાત્રે દરરોજા રાત્રે કલબ માં બી જઈ શકીએ આપડે
હા તો તો જવાય જ અને એમ બી કેવું ગોવા ઈન્ડિયામાં રહ્યું એટલે આપણને ઈન્ડિયા ની બહારતો ના જ જવા દે એટલે ઈન્ડિયા માં ચાલે એમ
હા અને પછી ગોવામાં તો જો વેસ્ટ ગોવામાં તો બહ ભીડ ભાડ તો ની હોય પન જે સાઉથ ગોવામાં છે ને એટલે સાઉથ બાજુ છે ને તો ત્યાં બધા એવું કે છે કે બહુ ભીડ હોય છે અને કેવુ કે બધા ક્રાઉડ્સ વધારે હોય તો પછી આપડે પેલાં વેસ્ટ ગોવા ફરીને એમ પછી બીજે બધી જે પ્લેસીસ છે એ ફરવા જઈએ તે વધારે આગળ રહેશે.
હા ના ના એ વાત તો સાચી રહી કેમ કે જો જ્યાં એમે પબ્લિક જે હોય ને ત્યાં જોવાય બી સરખી રીતે બધું ફરાય સરખી રીતે
હા એજ ને બહ મજા આવે હા કારણ કે એક કામ કરેલુ બધી રીલ્સને બધું આમ જોઈને બધું આમ વ્યવ- સ્થિત રીતે સર્ચ કરીનેજ જઈશું.
હા એ તો છે અને આખું આપણે પ્લેન બનાવીને જ જવું પડશે કેમ કે જો એ નહી કરે તો પછી ત હલવાઈ જવા- સે વચ્ચે
અને અ એ બહ મજા આવે પણ ત્યાં આમ અ બીચ તો છે અને ખબર પેલી બધી રાઈડ્સ અલગ અલગ હોય છે. મને નામ તો હા પણ નામ તો નહી યાદ બધાના પણ બહુ સરસ સરસ રાઈડ હોય છે.
ના ના રાઇડ તો બોવ જ મજા આવે આપડે એક આખો દિવસ ભી થઇ જાય ને તો પણ વાંધો ના આવે અને તહી કેવું કે અમુક હોય છે ને બે ટિકિટ કે ફૂડ અને આખા દિવસનું એ રાઈડસ બધાની એક જ ટિકિટ આઈ જાય જોડે
હઅ. પણ મે એ બાજુ નોનવેજ વધારે મળતું હોય છે
હા એતો છે પણ અમુક તો હશે જ ને વેજ રેસ્ટોરન્ટ
હા. હા એતો છે વેજ રેસ્ટોરન્ટ હશે મળી જ જશે
અને એમ બી આપડે લોકો તો નાસ્તો લઈને જવાના જ છીએ
અફકોર્સ વી આર ગુજરાતી થેપલા ગાંઠિયાઓ તો હોય જ
તો આપણી જોડે હશે જ એટલે એનો તો જોકે કોઈ વાંધો નહી આવે બઉ
હા કેટ કેમને જવાનું
અ ટ્રેન ટ્રેનમાં વિચાર છે ટ્રેનમાં કેટલા દિવસમાં પહોંચીએ આપણે
અ મે બી એક એક દિવસ લાગે એક દોઢ દિવસ
હા તો તો ટ્રેનમાં જવાય ટ્રેનમાં કેવું હા
કારથી બી નય
કારથી બી જવાય પણ કારથી બે બે થી દોઢ બે એકાદ તો એટલે ડ્રાઈવર પર નક્કી છે કે કેટલા દિવસ ખેંચી શકે છે કા તો કેટલા કેટલી કેપી- સિટી છે એની ચલાવાની
હા એ તો છે પણ આ તો કેવું ટ્રેનમાં આપડે આટલા બધા લોકો છીએ એમ બી છ સાત જણા તો આખો ડબ્બો એક આપડે લઈ લઈએ તો તઈ મસ્તી કરાય રાત્રે સુવાય ગે- મ્સ રમાય બધું જોડે થાય ને એમ
હા એ વસ્તુ છે પણ કેવું કે હા પણ પેગ ગોવા જઈને પછી આપણે સ્પેશિયલ કેબ કરવી પડે કાતો એક્ટવાનું બુકિંગ કરાવવું પડે
હા એ તો એવું હશે તો ત્યાંથી પછી એક્ટિવા ભાળે લઈ લઈશું થોડાક દિવસ માટે
હવ જોઈએ શું થાય છે શું ને બાકી બધાને પૂછીએ
હા એજ બધા જો નક્કી થતા હોય પછી વિચારીએ કેમ કે ફ્લાઈટમાં જઈશું આપણે તો તો પછી મોંઘું પડી જાય આપણને
અને બાકી હોટેલ્સ બી જોવાના ને એક તો આપણને જોઈએ એસ્થેટિક બધું
હા એ જ અને ત્યાંની હોટલ પણ જો કે અત્યાર તો ઘણ બધું નવું નવું બની જ ગયું હશે ત્યાં
હોવ
પણ આમ આમ તો મે આમ યુટ્યુબ પર મેં સર્ચ કર્યા તો ઘણા બધા રે- સ્ટોરન્ટને હોટલ છે અને બુક માય શો માં બી જોયું હતું અમે
હા તો તો આમ તો જવા જેવું જ છે આપડે અને કેવું કે ત્યાંના લોકો પણ એટલા સારા હોય છે કેમ કે એમને ખબર છે કે આ પ્લેસ પર બધા આવે છે લોકો તો એ લોકો બહુ સારું તમને કરી આપે એમ
હા અને આપડે પાંચ છ જણ છે તો બઉ એટલો બધો ખર્ચો બી નહી થાય બધા વચ્ચે ડિવાઈડ બી થઈ જશે
હા ને જોડે હોય તો વાંધો ના આવે કેમકે એકલા જઈએ તો કંઈક પ્રોબ્લેમ મા હોય પણ આટલા બધા છે એટલે વાંધો નહીં એમ
અને કો એમ ટુર જતી હોય તો ટુર માં આપડે લઈશું
હા તો તો સારું તો તો પછી જે ગાઈડસ એ જ આપડું બધું કરી દેશે ને એટલે આપડે તો વાંધો નહી આવે ના જો કે તો હા
ટુરમાં કેવું કે ગાઈડ બધું શીખવાડે અને એટલે આપણને બહ આમ સર્ચ કરવાની જરૂર નાડે પડે એમને એમને રીતે બધું સાચવી લને ખાવાનું બી બધું તૈયારજ એટલે કે એ લોકો બધું વ્યવસ્થિત રીતે એવી રીતે હેન્ડલ કરી લે
હા એજ ને એટલે ગાઈડમાં ટૂર તો બહુ ઈઝી થઈ જશે આપણી માટે એટલે એ સારું છે હમ
અને બઉ મજા ભી આવે પણ ટુર ટુર માં જઈએ ને તો
હા અને આપણી જોડે બીજા બધા નવા નવા લોકો હોય એ પણ ટુરમાં હોય તો એમની જોડે સારા કોન્ટેક્ટ થાય બધા જોડે ફરીએ તો સારું લાગે નવા ફ્રેન્ડસ બનાવાય આપડે
હા અને ઓળખાણ થાય એ અલગ
હા અને ઓળખાણ આગળ જઈને કામ લાગે એમ તો જો કે બહ સારી વસ્તુ કેહેવાય કે આવી રીતે ટુરમાં જે અને ઉપર થી કેવું નવું નવું જાણવા જે આપણને નથી ખબર તયનુ એ બધું ગાઈડ આપણને સમજાવે તો સારું કેહેવાય એમ
હા એતો છે હો બાકી બહુ મજા આવે
હા એટલે ગાઈડ આપણને બધું જણાવે તો એનું હિસ્ટ્રી શું છે ત્યાંની બધું કેવી રીતે બન્યું છે
અને ત્યાં તો બી સ્તો બાપરે બહુ જોરદાર અને બ્રિટિશ નું બી ઘણું બધું છે ત્યાં
હા એજ અને કેવું રાત્રે આપડણે બીજ આપણે છે ને એવી જ હોટલ લેવાની કે જે બીચ આગળ હોય
હા એ તો સાચી વાત હો અને ક્લબ બી આમ બોવ નજીક હોય તો સારું કેવાય
હા ચલો હું મૂકું મારે છે જો કામ છે ને તો એટલે હું પછી તમને કોલ કરું ઓકે
ઓકે ચાલો હા ચાલો